હલો
હા બોલ.
હા કેમ છે હા અમે પણ મજામાં જ છું કઈ નહી આ. બલ. કનીમાં હાવા ખાવાં છું.
જમીન લીધું કે.
હા હા જમી લીધું તું બતાવ તું જમી લીધું હા હેલો અવાજ આવે છે મારું.
હા
હા તું એ જમી લીધું.
હા હા જો તું એ.
હા મેં પણ જમી લીધું. તું બતાવશ શું કરતી છે કઈ કોલેજ વલેજ માટે વિચાર્યું કે નહી મલે
છું જોબ જ નથી મળ્યા કરરે
હા કોલેજ ની કરવાની
નઈ યાર પૈસા નઈ મળે અને ઘેર વાળા મદદ કરવા માટે રેડી નથી એટલે એક બે વર્ષ ડ્રોપ લઈને જ ભણવાની
હા એજ પ્રોબ્લેમ છે અને મારું પણ એજ પ્રોબ્લેમ છે મારા ઘરે વાળા તો એક પણ રૂપિયા નહી આપવાના નહી યાર મલે તો પણ મલે તો પણ ઘેર વાળા નહી કરવા દે ટાઈમિંગ બહુ લાંબુ થાય એટલે
અચ્છા એવું તો હવે શું કરવા અહીંયા આગળ
આગળ કાંઈ નઈ કોલેજમાં એડમિશન લઈ લીધું છે બી કોમમાં હમણાં ફીસ નથી ભર્યું એ છે આ મારાત ત્યાં છે એક કોલેજ
હ સારું તો શું કરવાની કઈ કોર્ સારું
અરે તને પણ કરવું જોઈએને તારામાં તો બોહ સારું સ્કીલ છે તું તો તને ટીચર બનવાનું હતું ને
હા ભણીશ પણ પૈસા જોઈએ ને પૈસા નઈ મળે ને યાર એટલે તો જોબ કરવા માટે વિચારી છે કે જોબ કરીને પૈસા ભેગા કરી એકસન લેવા
પછી તું કરવા ની ને
હા હા કરવાની ને તો મારે ટી
હા હા સારું તું હા તું તો બની જ જશે ચોક્કસ તને તારામાં
હા એમ બી મને જોબ મળી ગિયું છે એટલે ત્યાં કરવાની એક બે વરસ પછી ત્યાંથી બધું સેલરી બધું થઈ જાય તો પછી કોલેજમાં એડમિશન લેવાની
હા
ક્યાં લાગ્યું તરું જોબ
અહીં આપણી પાસે મિન્દ્રા શોરૂમ છે ને ત્યાં
હા હ
ગાડી સર્વિસ માટે
શું શું કામ કરવું પડશે ત્યાં
ત્યાં હું કે બેસીને કસ્ટમરનેણ કે એને જાન વાનું અને કેટલા ગાડીને કેટલા ચલાવા છે શું શું કામ નથી થિયું કાર માં બધું એને તમે ક્યારે આવી ને બધું કરાવશો.
સારું કાર્ય છે તારું તો. હા હા બહ મસ્ત છે. હા તો મારા માટે પણ જો નહી યાર. કઈ જોબ મળી જાય પાંચ ટાઈમ ક.
હ એક બે મંથ નથી થયું અને હમણાં તો સ્ટાર્ટિંગ જ છે એટલા તો પે થઈ જાય મા રું બી ચાર પાંચ મ પછી બોલાવી લેવા તને પણ.
હા એને પૂછજ પાંચ ટાઈમ મળે. કિની મળે.
પાર્ટ ટાઈમ તો પૂછવ. પણણે જોઈએ હોય તો પછી. કરાવી એ. હા હા જોબ તો કરવું જ પડશે ને જોબ વગર ની.
હા ઘરે બેઠા બેઠા કંટાળી. લ છું.
હા એજ.
હ તું બતાવ હા ઓનલાઈન તો કઈ ન મળે.
હ પછી ઓનલાઈનમાં ભરોસો બી ન કરેને. ફ્રોડ બધું હોય તો એટલે.
હા હા બટ મે એક કાર્ય છે એના પર કરું છું એક ટાસ્ક આપે છે તો બહ સારું છે તું પણ કરજે.
કઈ એ મને બી કે મેં બી. કરાાયમાં હું.
કાર્ય કરીને છે. પ્લે સ્ટોર થી ડાઉનલોડ કરી લેજે તું.
ર જે હું ડાઉનલોડ કરી લેવા પછી જે રજીસ્ટ્રેશન થશે મેં તેને પૂછીને બધું કરી લેવા.
છે એનાથી તો. હમણાં એજ કરું છું મે હા હા એ તો રજીસ્ટ્રેશન તું કરશે પછી ત. તને ટાસ મળી જશે.
હા હા સારો મે. કરંગ.
બધને જાણ કરાવજ કાર્ય વિશે.
હા હા બધા ને શેર કરો. કડેને જ્યાં ફાયદો. થાય ત્યાં તો વધારે શે પણ આપણને ફાયદો થાય બીજા પાસ ને ફાયદા થાય
હા એજ તો મેં પણ એજ કરતી છું મને ફાયદો થાય તો બીજાને પણ ફાયદો થવું જોઈએ એ જ વિચારતી છું જેને જરૂર હોય તો એને તો બતાવી દેવાનુ હા હમણાં તો ખબર છે આજના યુવક પુડી એકદમ બેરોજગાર
સાચી જ વાત
બારમા સુધી ભણીને પણ જોબ નથી
હા બિલકુલ ની મલે ગ્રેજ્યુએશન જોઈએ જેમ ખાલી સેલરી માટે બાકી તો એમ કોઈ પૂછે ની માક વાંક ના પણ ખાલી ગ્રેજ્યુએશન જોઈશ સારા પગાર માટે
એવું ને ખાલી ગ્રેજ્યુએશન કાઇ ઇંગ્લિશ ઈંગ્લિશ મીડિયમમાં કરવું જોઈએ કે ગુજરાતી મીડિયમમાં કરવું
એ તો કોઈ બી ચાલે એમ નહીં એ તો ખરેે સ્કીલ હોવી જોય ને આપણી અંદર આપડે ઈસ્ત્રી સ્કીલ એ છે બસ બાકી માં કોઈ બધું કોઈ નઈ જોય હા ચાલી જાયે એ તો ખાલી પાસ જોઈ આપણને
કરું કે ગુજરાતી મીડિયમ માં એમ મે ગુજરાત તી મીડિયમથી ભયણીને એટલે
આ તો કઈ દીધી તાર ઇંગ્લિશ થાય તો ઇંગ્લિશમાં કરવા ગુજરાતીમાં થાય તો ગુજરાતીમાં ગુજરાતી માં કરે તો બો સારું એમ બધું સમજ પડે પછી સારા માર્ક આવે
હા એ જ મને પૂછવાનું હતું
થશે પણ કઈ ની તારે કરવું છે તો કર
હાને એમ વિચારતી છું આગળ જઈને તો ઈગ્લીિશ કામ આવસે ને એટલે
હા હા
બધું કમ્પ્યુટરમ્પ્યુટર વગેરે તો ઇંગ્લિશમાં જ રે છે.
હા હા
ચાલ તો એમ તો એડમિસન લઈ લીધું છે ઇંગ્લિશ મીડિયમમાં જ ફીસ ભરવાનું બાકી છે હમણાં
ઈ શું છે ક
વધારે તો ની ભલે પંદર હજાર નવસો છે તો પણ અમારા માટે તો બો વધુ કેવાય ને
એમ તો ઓછા છે કેમ કે અમારે ત્યાંના કોલેજ બો બધા ફીસ લેયા કરે એમ તો ઓછા છે પણ ફેમિલી પ્રોબ્લેમ હોય તો આટલા બી આપણને પણ વધારે લાગે
હા હા, એ એજ પ્રોબ્લેમ છે, પેલા મેં બી બીએમાં એડમિશન લીધું હતું પછી એકલા ફીસ એફોર્ડ ની કરી શકવું, પછી મેં બી કોમમાં એડમિશન લઈ લીધું.
હા, બીબીએ તો કોર્સ સારું જ છે તેમાં સેલરી બ દુદ કોઈપડે બીજે જગ્યાએ કામ પર જાય ને તો સેલરી બી મળે. હા.
અરે, મને લાઈ અરે મેં તો એજ વિચારતી હતી ને કે મને જોબ મલી જશે ત્યાં તો મે પછી પા પાંચ પાંચ હજાર કરીને ભરી દઈશ તો ચાલશે પણ જોબ જ નહી મલ્યુ તું
અરે, ની મલે યાર ની મલે. કમુક એમ કેટલા બધું કરીએ તો મળે જોબ એક તો આપડે ફ્રેશર હોય ને તો ની મળે. કઈબી
એ લોકોનું વિચારવું જોઈએ ફેશર એમ થોરી ફ્રેશ ફેશરને ની આપું એક વાર ટ્રાય તો કરાવો જ જોઈએ એને.
હા, એજ તો આપડે કોઈ કામ કરીએ પછી જ ને કે હા ભાઈ આપડે કામ કયરૂ છે, તો આપણને ફેશન નહી કેઆના એ લોકો કામ ની આપે પછી ડાયરેક્ટલી કે અમે ફેશનને ની આપે વેકેન્સી ની મલે અરે તો કામ આપો તો ની થશ છે ને આમ આપે જ ની પછી ફેશર ફેશર કરી એસ કરે મારો બી એજ પ્રોબ્લ
તજી હતી
મારી એજ નાની છે, એટલે મેં કીધું તું નાયન્ટીન છે તો એ ધીમે થશે મેં કીધું મારે કરવું છે થઈ જશે. તમે કામ તો આપો કેમ કે ઠીક છે કર હવે એમ કરીને ત્યાંના સ્ટાફ છે બહું સ સારા છે, એને મને હેલ્પ કર્યું કે હા ભાઈ થઈ જશે એ લોકોના હિસાબ સારા છે એટલે થઈ ગ ને મારુંન તો મારી બી જોબ ની મળી.
સારું થયું તો પણ તારું લાગી નિયો ને
હા, બઉ મગજમારી કરી પછી લાયગુ ને.
હા, એ તો છે એ તો પેલા તો થાય એવું અરે મેં પણ એજ મારું પર પ્રોબ્લેમ છે બધા જ ફ્રેશર ફેશર કરે છે અને પછી પાચ ટાઈમ જોબ પણ ની આપે અને મેં પેલા કેતી કે મેં હમણાં ફ્રી છું તો ફૂલ ટાઈમ પણ કરીશ તો પણ ની આપે કોઈ.
બરાબર, પણ તારે તો બોર્ડ એક્ઝામના પછી જ આલે દિવસે જોબ શોધવા
અરેે યાર મ મેં સોધ તીચ્ છું ઉની વાલે કે મેં ઘરે જ બેસી છું મારું બોર્ડ એક્ઝામ પતું ત્યાર પછી મેં ભાઈ ને કીધું બે ત્રણ જણા ને કીધું પછી મેં પણ કોશિશ કર્યું કર્યું જ છે મેં. પણણું ફ્રેસર કીધું ને નઈ મળે એજ પ્રોબ્લેમ છે.
ભાઈ ને ફ્રેન્ડ ના બરું થોડી રેવાય આપડે પોતે જોબ કરું છું તો પોતે શોધવા પડે ને એવું થોડી ચાણે એમ ભાઈ એ લોકોને કઈ ખબર હોય એ લોકો તોમતા જ
હા હા બરાબર કીધું. કરું તો પસે વિચારો કલેજ છે હ હ તું પણ કોશિશ કરજ કઈ મળી જાય મારા લાયક કામ કોઈ પણ મારી ચાલશે મને કર કરવાનું જોઈ બસ. તને તો ખબર છે મે કરી શકું છું કોઈ પણ કામ
હા હા.
હા એમ ફ્રેસર નહી રેવાનું બસ.
હ પછી બીજા જગ્યા જાય ને તો એમ મળી જાય આપણે ફેશર નહી કેલાને હા ભાઈ આપણે કઈ તો કામ કર્યું છે.
હા એજ.
જોવી જોઈએ. કે સેલરી તો પછી મળી જાય એમ ફ્રેશર નહી કેહેલાય આપડે.
હા હા જેમ કે તું હમણાં કરશે ત્યાં તો બહુ સારું છે પછી તું બીજા જગ્યા કોઈ લાગશે તારું પગાર પણ સારું રહેશે.
જો મે હમણાં કરું છે ને. પછી મારે ચાર પાંચ માં બદલવું છે કે બીજે કસે જવાનું હશે તો મેં જામ ને તો મને બહુ સારા પગાર મળશે કેમ કે મેં ફેશર નથી કેલાતી કેમ કે મેં સર્િસિાર્ટમાં કામ કર્યું છે મને કોમ્પ્યુટર નોલેજ છે કસ્ટમર હેન્ડલિંગ કરી શકું એટલે મને સારા પગાર મળશે પણ મ કઈ હમણાં કરવું છે અહીંયા
હા એજ મેં કતી છું એ તો મળશે જ કને કેમકે એક વાર પ્રેશર નહી રે તો સારું રે.
હા.
હા એમ તો મારે
અવાજ નથી આવજો તારો નઈ. નઈ મેં ક્યુ બા